હમ બોલો.
અવાજ આવે તમને મારો?
હા હોવે આવે છેને સર જોરથી બોલજો પણ.
હમ સારું કેમ છો?
હું મજામાં. તમે કેમ છો?
હું પણ આમ તો મજામાં જ છું. મન થયું કે લાવ તમને કોલ કરો બહુ ટાઈમ થયો વાત કરવા માટે. કે જે બધું ખોરાક વિશે ચર્ચા કરીએ થોડી ઘણી કે. કેમનું ચાલે છે તમે કોઈ દિવસ ડાયટ કર્યું છે.
હ મેં વચ્ચે સારું કરેલું પણ મારાથી રહેવાયું નહીં બહારનુ ખાયા વગર.
ફાસ્ટ ફૂડ નું અત્યારે એટલું વધી ગયું છે ને કે આવુંજ થાય છે હે ને.
હમ સાચી વાત છે તમારી.
તો પણ, તમે ડાયટમાં શું ખાતાતા મતલબ તમને, કોઈ ટ્રેનરે સજેસ્ટ કર્યું હતું, કે ન્યુટ્રીશનિસ્ટ સજેસ્ટ કર્યું ડોક્ટર કો
ચેટ જીપીટી સજેસ્ટ કરેલો..
તો, તમે એના પર એવો ભરોસો કરી શકો છો, કે સાચું તમને આપે?
ના, જે ચેટ જીપીટી આપ્યું, ને મે ક્લોર જોડે આમ. રેટ કરાવડાવું પછી, મેં એની પર ભરોસો કર્યો.
હ, તો સારું કેવાય એમ. વ્યવસ્થિત પ્રોટીન ઇન્ટેક લેતા હોય, તો બો ચાલે એમ..
હમ, સાચી વાત છે, બધું પ્રોટીન જ નઇ બધું ખાવું જોઈએ એમાં. પણ આમ લિમિટમાં..
હા એટલે જેટલું પોષણ હોય, એના કરતા અડધું કરી દઈએ તો ચાલે.
નહીં, તો પાછું આપણે પ્રોટીન ખાઈએ, તો જોડે જોડે ફાઈબર પણ લેવા પડે. અને તાકાત માટે કે કાર્બોહાઈડ્રેટ્સ તો જોઈએ જ. એટલે બધું માપમાં સેજ સેજ ક્વોન્ટિટીમાં લેવું પડે ડાયટમાં.
હમ એ તો છે, જ હ અને આપણે ફાસ્ટ ફૂડ ની વાત કરીએ ને તો, એમાં આ બધું મિસિંગ છે, કે આ બધું લે કરે, એમાં આપણને, જે જરૂરી ન્યુટ્રીશન જોયને કશું હોય ન ફાસ્ટ ફૂડમાં. અને જે ચીપલી અવેલેબલ હોય, અમુક તો એવું તો. ધ્યાન રાખવું જોઈએ, આપડે એમ.
હું તો એવું વિચારતો હતો કે આપણે આ બર્ગર છે.
હા
એને આપણે ફાસ્ટ ફૂડ કહીએ છીએ પણ, એમાં બધું તું તો આવી જતું હોય છે, આમ શાક જેવું આપણે એમાં આવતું હોય છે. અંદર બટાકા કાર્બોહાઈડ્રેટ્સ આવી જતું હોય છે, બધું આવી જતું હોય છે, અને આપણે ફાસ્ટ ફૂડ કેમ કહેતાઈએ છીએ.
કારણ કે, એમાં બંધનો યુઝ થાય ને આપણે જે બંધ છે, મેદા ન બને છે, જે સારું ના કહેવાય. પછી, એની અંદર ટિક્કી આવે, જે ફ્રાઈડ આવે અને હવે, તો બધા એટલા ક્લેમ્સ આવે છે. કે, જે ટીકી અમુક જગ્યા તરે છે, સારા તેલમાં નહી તરતુંને એ બધું. ખરાબ છે, એમાં. એમ અને આમ જોવા જઈએ, તો વેજીિટેબલ્સમાં પણ, બહુ ઓછા અમાઉન્ટમાં જે વિટામીન્સ ફાઈબર્સ આવે, તો જે અમાઉન્ટ આપણને, જે સરખો પોર્શન જોઈએ એના મળે
એમ, આપણે ઘરે ખાતા હોઈએ છીએ, જો આપણે તમે રોટલી શાક કો તો તમે કહો કે, રોટલી શાક હેલ્ધી છે. તો હવે, આપણે રોટલીની જગ્યાએ પેલો બન આવીગયો અવે એ બનમાં એવું તો છે, નહીં કે, એક જ ટાઈપને આપણે પેલો પેલો હોલવીટ. વારો વન વાપરી શકીએ વાપરી શકીએ, તો એને પણ આપણે ફાસ્ટફૂડમાં કેમ ગણાયતું હોએ?
હા, તો ઘરે સારી રીતે બને તો, ના ગણી શકી ફાસ્ટ ફૂડમાં કે, આપડે એકદમ સારી રીતે સારું બ્રેડ ઘરે જ બનાવ્યું હોય, એકદમ હોલવીટ નું હોય પછી, એમાં જે ટિકકી હોય એને પણ આપણેે અ ડીપફ્રાયના કર્યું હોય, એરફ્રાય કર્યું હોય, ખાલી પોટેટોની ફિલિંગ લઈને અને વેજીસ નાખી હોય, તો પછી એ હેલ્ધી જ કેવાયને. ખરાબ ના કેટેગરી ના ગણી એમ
હમ એટલે જ, આપડે એ તો એવું બધું આપડે બર્ગર છે, પીઝા છે બધું આપડે રાઇસ પણ આપણે એરફ્રાય કરી દઈએ, તો બધું હેલ્ધી થઈ જાય ને
પણ ફ્રઇસ તો પછી, તરેલા તેલ માં આપણેે પોટેટો એકલા પોટેટો બી સારા નઈને આમ, જોવા જઈએ તો.
એ પણ અમુક વખત ચાલી જાય.
હા, ઓકેશનલીતો બધું જ ખવાય એમ.
હમ તમ શું આમ, હેલ્ધી ફૂડમાં તમને શું? આમ, ગણો કી હેલ્ધી ખાવા માટે શું ખાવું જોઈએ?
બધા જે સેલેડ બાઉલ્સ આવે છે, પ્રોટીન રીચ બાઉલ્સ આવે છે, જે બધા સીરિયલ્સ મા આવે છે એ બધું ખાવું જોઈએ લાઈક આપણેે મગને એ બધું ખાઈએ અંદર સેલેડ નાખી જે સારું કેહેવાય પછી આપડે આવી રીતે બધા રેપ્સ કાઈએ જે વેજીટેબલ્સ બધું સારું કેવાય,
એટલે હેલ્ધી ખાવું એટલે એવું નહીં ને કે ડાયટ જ કરવી ડાયટ કર્યા ઘરે હેલ્ધી ખવાયજને
હા ખવાય જ ને એવું થોડી છે કે હેલ્ધી ખાવું એટલે મતલબ આવુંજ પણ ખાલી એમ પોષણ ધ્યાન રાખવાનો અને જે આપણે જેટલું ડેલી પ્રોટીન ઇન્ટેક થવું જોઈએ ધ્યાન રાખવાનું અનેમાં તો બહુ બધું આવે છે તમે જોયું જશેો ચીકપી સેલેડ આવે ચીકપી નું પછી બીટ રુટ ના પરોઠા બનાયલા હોય લોકા એ પછી જે પરોઠા હોય છે એના જવાર ના બનાવીને ને જુદું જુદું આવતું જ હોય છે.
આ તમે આટલું કહો છો કે રોજ પ્રોટીન લેવું જોઈએ તો આમ પ્રોટીનથી એવો ફાયદો શું થાય?
પ્રોટીન થી અમાઈનો એસિડ્સ બને જે આપણા બોડીમાં બેઝિક બિલ્ડિંગ સ્ટ્રક્ચર્સ હોય. અમાઇનો એસિડ વગર આપડે ડીએનએ નું કશું ના થાય અને આપણે જે બોડીમાં જે બધું બનતું હોય એનામાં બી અમાઈનું એસીડ જોઈએ એટલે એટલું ઇમ્પોર્ટન્ટ છે પ્રોટીન
હું છે ને સર મેથ્સનો સ્ટુડન્ટ છું તો મને ખબર પડે એ રીતે સેજ કહેજો ને
હા એટલે તમે આમ જોવા જાવ તો પ્રોટીન ના અમુક ટુકડા હોય જેમાં એક ટુકડાને આપણેે અમાઇનો એસિડ કહીએ તો એ અમાઈનો એસિડ છે ને અ એવું હોય કે જે બોડીના જે બેઝિક બિલ્ડિંગ બ્રોક બ્લોક હોય ને કે જેનાથી બોડી ચાલતું હોય ને બધું એના માટે પ્રોટીન બહુ જરૂરી છે. એ બનવામાં પ્રોટીન નો આમ બહુ મોટો હાથ છે, એવું કેવા જઈએ ને તો ચાલે
બરાબર છે પછી એવું પ્રોટીન જોડે જોડે બીજી કઈ એ વસ્તુ બહુ જરૂરી છે
તમે જુઓ આપડે કાર્બોહાઈડ્રેટ્સ ને ગ્લુકોઝ કેમ જોઈ આપણે જોઈએ. તો બોડીને એનર્જી જોઈએ બરાબર તો હવે આપડે આવું બધું કાર્બોહાઈડ્રેટ બધું ખાઈએ આપણે ગ્લુકોઝ તો બોડી જે ગ્લુકોઝ લઈએ કે એ કશું કાર્બોહાઈડ્રેટ લઈએ એને બ્રેકડાઉન કરે જુદા જુદા કાર્બન પાર્ટિકલમાં તમને ખબર ના હોય તો કઉ અને એની જુદી જુદી સાયકલ્સ રન થાય બોડીમાં એક્ટિવિટીસ થાય. અને એનાથી એનર્જી પ્રોડ્યુસ થાય જેનાથી આપણે જે મુવમેન્ટ આવે એ બધી એનાથી આવી શકે એમ એટલે એ બધું જરૂરી છે.
આ બધું તમે હમજો કે આ પૃ ડાયટ સોડા હોય છે. તો એ એમાં ડાયટ સોડા લખેલું હોય છે તો એ હેલ્ધી ગણાય પાછું
ના એ લોકો એ તો હવે અંદર એના પર લખ્યો છે ને કે ઇન્ગ્રીડિયન્ટ શું છે. એ ઇન્ગ્રીડિયન્ટસ પર ડિપેન્ડ કરે છે ને કે કેવા ઇન્ગ્રીડિયન્ટસ એ લગા યુઝ કરે છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સ ને બધું ઓછું હોય એડિટિવ ઓછું હોય તો હેલ્ધી બી હોય શકે કદાચ
બ્લુ કોક ઝીરોમાં આપણે જોઈએ કે આમ ઝીરો શુગર હોય છે તો? એ તો ઘણાતું હશે પછી હેલ્ધી.
બટ એની અંદર આર્ટિફિશિયલ જે સ્વીટનર હોય એ લોકા આ યુઝ કરે છે. પછી અમુક સ્ટેબિલાઈઝર્સ યુઝ કરે જે બધું અમુક એટલે જુદી જુદી બ્રાન્ડ પર હોય એવું ના હોય કે બધી બ્રેન્ડ યુઝ કરતી છે હોય આપણને નઈ ખબર કઈ બ્રેન્ડ યુઝ કરે છે એવું
બરાબર છે તો આપણેે બધું લેતા પેલા ત્યાંના લેબલ વાંચવા જોઈએ એમ ને.
હા લેબલ તો પહેલે થી આપણેે વાચવા જોઈએ એનાથી તો આપણને અંદાજો આવે કે અંદર શું નાખ્યું છે શું ઉમેર્યું છે એનાથી તો આપણને ખબર પડે ને.
હમ્મ અને બીજી એક વસ્તુ આપડે અમુક લોકો તમને ખબર ને કે કોલેજમાં પડતા હોય ઘરથી દૂર રહેતા હોય હમ્મ એમને આમ બધી વખત ના મળતું હોય જે ઘરે બનાવી શકીએ એવું તો એ કેમનું હેલ્ધી ખઇ શકાય
એમાં શું બધું એમાં ખાલી વેજીસ લાઈન ચોપ તો કરવાના હોય છે તમને એમાં કઈ કશું કામ નહી હોય તો તમે જે બેઝિક વેજીિટેબલ્સ છે. એ બહાર થી લઈ શકો વેજીિટેબલ ના હોય તો તમે ફ્રૂટસ ખઈ શકો છો તમારે એની તો પછી મંગ છે પછી એવા સિરિયલ્સ આવે ને બીજા બધા અ વાહિટ ચણા છે ને બધું બાફીને બી ખઈ શકો છો તમે
હા પણ બધે પેલું ગેસને આપણેે જે કિચન હોય એ બધા ના હોતું હોય તો
પણ સલાડ માં કિચન ની જરૂરત ના પડે ને એમાં તો આપણે ખાલી ચોપ કરવાના વેજીસ અને પછી એના પર આપણે જે બી ડ્રેસિંગ હોય એ તો બારથી લાવી જ શકે કોઈ મી મીન્ટના સોસીસ નાખે ચીઝ સોસ નાખે તો એ બધા ડ્રેસિંગ બહાર થી લઈને એને પર નાખીને ખઈ શકે છે.
હા પણ પછી હવે દિવસમાં ત્રણ વખત સલાડ ના ખાવા પછી એ લોકો ઊબઈ જાય.
તે તો હવે એમની પ્રોબ્લેમ છે ને
હ એ તો હોય હવે પછી બિચારા શું કરે
હમ્મ.
પછી બીજું શું કહું કે આમ આ બધું ખાવા જોડે જોડે એક્સરસાઇઝ કામમાં આવે.
એક્સરસાઇઝ તો ડેલી કરવી જોઈએ એક્સરસાઇઝ થી છે ને. આપડા જે મસલ્સ છે એ બધા સારી રીતે કામ કરે ને એટલે દરરોજ સેન્સીખ્સ કરો બહું બધી ગીચ ઈવેન્ટ કરે આપણું બોડી એકટીવ તો રહે ને અમુક વાર આપડે વાંચવ્યું હોય તો તમે સેડ ફીલ કરતા હતા તે તો તમે આમ નાનું વાક વોક પર જતા રહો તો તમને આ એકમ સાર રિલીફ લાગવા એવું.
તો આપણે એક્સરસાઇઝ કરીએ પછી આપણે જે ખાવું એય ખવા એવું? કે અમે આપણે એના બદલેની એક્સરસાઇઝ કરી દઈએ છીએ.
એટલે અમુક દિવસ ખવાય દરરોજ ના.
તો તમ શું આમ ખાવાનું વધારે તમને ગમે બધુંમાં?
મને તો ચોકલેટ વાળી વસ્તુઓને એવું બધું વધારે ખાવાનું પસંદ પડે છે આમ જોવા જઈએ.
તે થોડી હેલ્ધીમાં આવે.
ચોકલેટમાંન હેન્દી જેવું કશું આવે જ નહી તમે. ડાય્ક ચોકલેટ ખાવ જેની અંદર એકલું કકાઉ બીન્સ ને થોડું વાપરેલું હોય. તે અનહેલ્ધ ના કવાય.
તો તમે ખાલી ડાર્ક ચોકલેટ જ ખાવ છો?
હક.
સારું કહેવાય તો તો સારી આદત છે.
હા આઈ નો.
હમ્મ, બોલો બીજું.
જ બીજું તો શું આના પડ તો કેટલી ઢગલો ચર્ચા થઈ જાય તમે આમ વાત કરવા જાવ ને તો. કે હેલ્ધી શું છે, અનહેલ્ધી શું બધાના જુદા જુદા આમ વિચારસરણી હોય આમાં તો કે તમારા વિચાર જુદા હોય, મારા વિચાર જુદા હોય એટલે મે ચ તો ના જ થઈ શકે એ વસ્તુ પણ આપણે જોવા જઈએ તો બવ બધી વાતો તો નીકળી શકે છે આના પર આમ. પણ મને તમાજો વાત કરવામાં બહુ આનંદ આયો આપણે ચોક્કસ થી ફરી વાત કરીશું.
ચોક્કસથી ફરી કરીશું.
હમ્મ.